હલો કેમ છો બહેન.
હમ મજામાં તમે કેમ છો.
હા હું પણ મજામાં. તો આજે આપડે વાત કરીશું ઘર પરિવારમાં શું મહત્વ છે એમાં એના વિશે આપણે વાત કરીશું. તો ઘર પરિવાર માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ આધાર છે. દરેક વ્યક્તિના જીવનની શુરૂઆત પરિવારથી જ થાય છે. બાળ બાળક પ્રથમ શિક્ષન શિક્ષણ સંસ્કાર પ્રેમ લાગણી અને જવાબદારી પોતાના પરિવાર સ પાસેથી જ શીખે છે. અ જેમ કે તમે જોઈ શકો કે ઘર માત્ર ઈટ સિમેન્ટ અને દિવારો થી બનેલું મકાન નથી. પરંતુ તે છે ને પ્રેમ વિશ્વાસ સ્નેહ સહકાર અને એકતાનું અ એમ કે નને કે પવિત્ર સ્થાન હોય તો પરિવાર વ્યક્તિને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. અને મુશ્કેલ સમયમાં હિંમત તથા માં વિશ્વાસ પૂરો પાડે છે તેથીજ ક આપણેે કહી શકીએ કે પરિવાર જીવનનું સૌથી મોટું સંપતિ છે તો તમે શું? સારું છું બેન કે તમારા નજરમાં પરિવાર અને એનું સંબંધ કેવી રીતે આપણેે જાણવી જોઈએ?
તમે સાચી વાત કરી રહ્યો છો બેન કે તમે સાચી વાત કરી રહ્યો છો બેન પરિવારમાં બધાને હળી મળીને રહેવું જઈએ.
હા હા તમે તો એ વાત બહુ સાચું કીધું ને આપડે કેવી રીતે પરિવાર ને એક એકતા એકતામાં આ એમ કેહેવાય ને કે પ્રેમ થી એને રાખવું જોઈએ.
હા. પ્રેમમાં તો રહેવું જોઈએ બધાને ઘરેમાં ઘર પરિવારમાં તો પ્રેમમાં પ્રેમથી જ રહેેવું જોઈએ. અને સંસ્કાર સંસ્કારને સંસ્કારથી પણ રહેવું જોઈએ. હ.
હ હા એ વાત તો તમે એકદમ સાચું કીધું કે આપડે જોઈ શકીએ કે ભાઈ બહેન હોય મમ્મી પાપા હોય ને દાદા દાદી નાના નાની એમ કે ને કે આપણા વડીલો જે છે એમાં તમે જોઈ શકો કે બાળકને આપણે ન એવું જણાવવું જોઈએ કે તમે જોઓ કે આપડા વડીલો કેવી રીતે. રે છે એ એમાં શું એનું એમ કે કેહેવાય ને કે મહત્વ વડીલો ન જો મહત્વ મહત્વ છે એને બધાને એજ શીખાડવું જોઈએ કે વડીલો નો પણ એટલું જ આદર કરવું જોઈએ બાળકોને પણ તો તમે વડીલો સાથે કેવી રીતે એમ કેહેવાય ને કે તમે કેવી અ કેવી રીતે એના સાથે વાત કરો છો એની સાથે કેવી રીતે સમય પસાર કરો છો.
બ સિસ્ટર ચવો જોઈ. એ આપણા વડીલ છે. અમે એમના કરતા નાના છીએ એમના હાથે અમે સારી રીતે જ વાત કરવું જોઈએ.
હા તમે એમ એ બતાવને કે એ બતાવને બેન કે તમે પોતાના દાદા દાદી સાથે કેવી રીતે સમય પસાર કરો છો એની સાથે કેવી રીતે તમે વાતો કરો છો એનો આદર કેવી રીતે તમે કરો છો અ એના માટે મને કઈક એવું વાતે બતાવ ને કે હું પણ એના હમ એ જાણું કે કેવી રીતે રેવું જોઈએ આપડા વડીલો સાથે
સારી રીતે હું છું મારી દાદી બોરી છે એ મને જાત જાતના વાર્તાઓ કરતી હોય છે. અને રાત્રે એ મારી હાથે ઝુંઘે છે અને પોતાની જમાનાની વાત કર કરતી હોય છે. કે અમે કેવી રીતે રેતા હતા આદર કરતા હતા બધું વાત કરે છે.
હમ્મ એવી વાત તો તમે એ એકદમ સાચી કીધી કે આપણા આપડે જોઈએ કે આપણા દાદા દાદી છે જે પોતાના જમાનામાં જમાનાનું એટલું બધું વાત‌ અ વાત આપ આપડે બતાવે છે ને કે અમે જયારે નાના હતા તો એમ કરતા હતા અમે જયારે નાના હતા તો ત્યાં જતા હતા આવી રીતે પ્રકા અ વધુ પ્રવૃતિ કરતા હતા એ બધું છે ને જે આપણે સાંભળીને એટલું મજા આવે ને અને એ અનુભવ થાય કે અમે પણ પહેલા જમાનામાં રહેતા તો અમે શું કરતા તો તમે બતાવ નને કે તમે પેલા જ જમાનામાં તમે જોઈ શકો કે દાદા દાદી ના જમાનામાં રહેશો તો તમે શું કરશો
હ હું દાદા દાદીને જમાના માં રહું તો હું પણ દાદી જેવી જ મહેનત અને વડીલની આદર હમણાં તમે જોઈ જ રહ્યા છો કે હમણાં ની પેઢી પોતાના વડીલ ને થોડુંક આદર નથી કરતા પણ પહેલાંના જમાનાના દાદીઓ પોતાના વડીલને બહુ આદર કરતા હતા
હા એ વાત તો તમે સાચી કીધી કે હમણાં ના જે પેઢી છે એ પો એના લગ્ન થાય ને પછી અ પોતાના મમ્મી પાપાનો પણ આદર નથી કરતા એવું થઈ ગયું છે
સાચી વાત છે
એ વાત તો તમે સાચું કીધું ને તમે એ એ જણાવો નહી કે તમારા ગામડામાં શું છે તમે ત્યાં જાઓ તો તમે શું શું કરો છો એ બધું જણાવો ને મને
હું ગાઉમાં જાઉં છું તો પછી પેલા તો ખેતર પછી ત્યાંનું વાતાવરણ અને એમના લોકોને જોવુ છું કે કેવી રીતે રેતા છે એ બે ત્રણ
હા તમે એ વાત તો સાચી કીધું ને એવું કેવાય ને આ આપણા સંયુક્ત જે પરિવાર છે જેમકે દાદા દાદી કાકા કાકી આપણા માતા પિતા ભાઈ બહેન અને અન્ય સંઘો એક સાથે રહે છે તમે તો અ હમણાં પણ પોતાના પરિવાર સાથે જ રહો છો આવા પરિવારમાં સહકાર પ્રેમ અને એકતા જો જો જોવા મળે છે બાળક લોકોને વડીલો નો અનુભવ અને માર્ગદર્શન પણ એના મમ્મી બાપા અને દાદા દાદી બધા જ એના માર્ગદર્શન પણ કરી છે તો તમે બતાવો કે તમારા મમ્મી પાપા દાદા દાદી તમારા વડીલો તમારો માર્ગ દર્શન કેવી રીતે કરે છે
એમને મને શીખવે છે કે કેવી રીતે પોતાના વડીલ નુ આદર કરવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ અને એ બધા અમને હરા હરા સત્કાર આપતા છે
હા એ વાત તો તમે સાચું કીધું કે આમાં અ મારી ઘેરે પણ મારા જે વડીલો છે જેમ કે મમ્મી પાપા પપ્પા અને દાદા દાદી નાના નાની એ એ પણ મને એવું સમજાવે કે આજના જે પેઢી છે ને એ એની સાથે તમે ચાલો એવું ના કે ના ચાલો પણ જે આપણા વડીલો સાથે જે પ્રેમ હોય ને જે એકતા હોય જે બલ હોય ને એ તમને કદે ના ભૂલવું જોઈએ કે તમે એ એ પ્રેમમાં જ તમે વળી ને એજ પ્રેમ આપો અને પોતાના આગળ વધતા પીઢીને પણ એજ શીખાડું તમે કે તમે તમને કેવી રીતે વડીલો ના આદર કરવો જોઈએ. એમ નથી કે વળતા પેઢી સાથે તમે વ વડીલોના પ્રેમને આદર કરવાનું એ ભૂલી જ જાઓ. એવું નથી થવું જોઈએ. અ મારા મમ્મી પાપ્પા પણ મને એજ શીખાડે છે.
તો તમે શું વડીલો ના આદર અને પ્રેમ અને વિશ્વાસ સાથે તમે ચાલો છો? હલો.
હા હલો.
ને અવાજ હા અવાજ જાય કે તમે એ બતાવો ને કે હા હા તમે એ બતાવો ને કે તમારા વડીલ તમે જે આ વધતા પેઢી સાથે જ આગળ વધી રહ્યા છો તો તમે પણ વડીલોને એટલું જ આદર અને પ્રેમ આપો છો કે
હા હું પોતાની વડીલ ને બહ પ્રેમ આપું છું. હું પણ બહુ ઈજ્જત કરું છ એમની. એ પણ મને બહ સારી રીતે વડીલના ઈજ્જત કરવા માટે થ એવા છે એટલે હું પણ એમની બવજ અ આદર કરું છું.
હમ એ વાત તો તમે સાચી કીધું ને આપણે કરવું પણ જોઈએ એના અંદર. કેમકે આપણા જીવનનું સૌથી મોટું જે જ્ઞાન છે ને એ આપણા પ્રથમ ગુરુ કેવાય ને કે એ આપણા મમ્મી પાપ્પા જ હોય છે. તમે જોઈ શકો કે માતા નિ સ્વાર્થ પ્રેમ અને મમતા આપે છે. જ્યારે પિતા પરિવારની જવાબદારી ઉઠાવીને બાળકો ન ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તે દિવસ રાત મહેનત કરે છે. માતા પિતા ન ત્યાગ જે છે ને એ બહુ અમૂલ્ય હોય ને કે ક્યારેક એનું ચુકવણી આપણે કરી શકીએ નથી. તેઓ પોતાના સંતાન માટે દરેક જે હોય ને દરેક મુ એવું મુશ્કેલ થી દરેક મુશ્કેલ થી એમનો એવો હોય કે સામનો કરી શકે છે. બાળકોનું પણ એવું કર્તવ્ય હોવું જોઈએ તેના માતા પિતા સાથે કે એનો આદર કરીને તેમના સેવા અને વૃદ્ધાવસ્થામાં તેમ તેમની વાત તો સા સંભાળ સંભાળ એવું હોય ને સાંભળવું જોઈએ કે તમે અ નાના હતા તો તમારા મમ્મી પપ્પા તમારી કેવી રીતે અ લાલન લાલન પાલન કર્યું તમે એટલું મોટું કર્યું
તો બેન તમારી સાથે આ બધું વાતો કરીને તમે પોતાના પરિવાર સાથે કેવી રીતે રવો છો કેવી રીતે તમે વડીલોના અ આદર પ્રેમ કરો છો. તમારી સાથે આ બધું વાતો કરીને મને ખુબ જ આનંદ થું તો હું તમ તને બહ બહ આભાર માનું છું કે તમે આટલું બધું સમય ફાળવીને મારા સાથે તે વાતો કરી.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
તો તમને આભાર.
તમને પણ
ચાલો પછી મળીએ આપડે.